હલો
હાહ
અને રાણુજા ગયો તો
હોવા
હ બીજું ઉપ
હો જ જો તું
કેવું ટ્રાફિક હતું
ટ્રાફિક તો જબ્બર હતું
ટ્રાફિક બઉ હતું ગેસ મળી ગતો પૂરતો
ગેસ હોવ મળી રહ્યો ત
કેટલા વાગે જ્યારે
વેલા નહ્યા હતા પોહોચવાની
પોકેતા કેટલાવાગે
પોવા છે દ તો પોહોચવા જ ને હ બાર વાજે પોહોચ્યા હતા
રસ્તા પારા તો ઓકાલ હ છેો
ના ખાલી હોટલમાં ખાવાનું કાધું હતું
હમ હમ રધંગે લવાગ
હા
તોથી કેટલાવાગે નીકળા હતા
રિટર્ન એ નિહાર્યા હતા દર્શનસન કરી
હમમ જવાય ખરી
હોવા
એસી ન મજો તો કે ભાઈ ગાડી લઈને જના
રેલગાડી
ટ્રેન માં જ તો એમ તો ટ્રેનમાં તો અ ટ્રાફિક બહુ હશે
ટ્રેનમાં બહુ ટ્રાફિક હત
હોવદ
હમ
હભ જઈએ ગાડી લઈને નક્કી કરી્યા બીજુ ઉપર
આપડે નક્કી કરું ગાડીને
હમ
હા.
તમે ગાડી લઈનેતા જ એમ ને.
ના આપડે તાર સુરાકા ગાડી લઈને નક્કી કરો.
ગેસ નું જોવું પડે ને ગેસ મલા ના મલા.
ગેસ તો મળે જ છે. બધું ચાલુ જ છે ગેસ નો વિષય. લાઈન તો હતી.
બ્રિજ ના આગલા દિવસે નીકળવું પડે ને.
હોવ
હમ હમ હા ગોઠવીએ તો આપડે
ઈકો ગાડી ગરમ માણસો તો હું કરી દઉ.
હા. ઓછો આરામ તો મળે
હોવ છ જણા સીટ ભાઈ સોફા વાળી હેને
હમ્મ હમ્મ આપ જીએ બીજો ગોઠવીએ.
હા, તો ગોઠવીએ.
હા.
હા.